હા કેમ છો?
બસ મજામાં. તમે કેમ છો?
હું પણ મજામાં છું.
બીજું બતાડો. શું ચાલી રહ્યું છે?
બસ શાંતિ છે. હવે ઘરનું કામ કરીને ફ્રી થયા.
અચ્છા. હું પણ આ જોવોને ઘરનું કામ કરીને, આ મોબાઈલ જોઈને બેઠી હત તીને વિચાર કર્યો કે તમારી જોડે વાત કરી લ્યો. તો આપણે આ જોવો ને આજે આ સોશિયલ મીડિયા ઉપર જ વાત કરીએ
ખરેખર સોશિયલ મીડિયા આપણને ઘણો ઉપયોગી છે આજના જીવનમાં
હા એ તો તમારી વાત સાચી છે કે આજના સમયમાં સોશિયલ મીડિયા આપણા જીવનનો મહત્વ નો ભાગ બની ગયો છે એ વાત તમારી સાચી છે. એટલે જો દરેક અ લગભગ દરેક વ્યક્તિ કોઈને કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાપરે જ છે ને એ લોકો મિત્રો અને સગા સંબંધીઓ સાથે સંપર્કમાં રહેવા માટેનો પણ ઉપયોગ કરે છે અ તમને કયું શો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વધારે ગમે છે.
ગ્રામ અને ફેસબુક વધારે યુઝ કરું છું એમાં આપણે સગા સંબંધીઓ સાથે વાતચીત કરી શકીએ છીએ કોઈ સારા એવા થોટ્સ કે એ પણ શેર કરી શકીએ છીએ.
હા
અને આપણે એ મેમોરી પણ આપણે એમાં અ એડ કરી શકીએ છીએ.
હા, એકદમ સાચી વાત કીધી મને પણ એમાં છે ને ફોટોસ વિડીયોઝ જોવા ગમે છે. તેથી હું સોશિયલ મીડિયા પર સમય પસાર કરું છું અને માહિતી મેળવવા માટે તમે કીધું તેમ સમા ચાર વાંચવા અને નવી વસ્તુ શીખવા માટે પણ એનો ઉપયોગ કરું છું. ખરેખર સોશિયલ મીડિયા દ્વારા આપણને દુનિયાભરની માહિતી એમાં કેવી રીતના તુરંત જ મળી જાય છે નહી. પેલા તો જો ને સમા સમાચાર જાણવા માટે પણ અખબાર કે ટીવી ની રાહ જોવી પડતી હતી કે ક્યારે ન્યુઝ ચેનલ પર આવે પર હવે તો આ બહુ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક આવ્યા પછી તુરંત જ આપણને આ બધી માહિતીઓ મળતી રહે છે.
તમે એકદમ સાચી વાત કરી આજે આપડે ઘરે બેઠા બેઠા સોશિયલ મીડિયા થ્રુ આપણે દેશ વિદેશના ખૂણે ખૂણા સુધીના વ્યક્તિઓ સાથે વાત કરી શકીએ છીએ અ અથવા તો ત્યાં સુધીની આપ ને બધી માહિતી પણ મેળવી શકીએ છીએ અને કઈક અલગ શીખવા માટે પણ આપણે કશે દૂર જવું નથી પડતું આપણે સોશિયલ મીડિયા થ્રુ જ એ બધું શીખી શકીએ છીએ.
હ. હા પણ તમને નથી લાગતું કે ક્યારેક આવી બધી ખોટી માહિતી પણ ઝડપીથી ફેલાય જાય છે.
હા આપ પણ એક સોશિયલ મીડિયામાં એક શું કેહેવાય કે એક ક એનો અ ખરાબ અ ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે છે અમુક જગ્યાએ કે એ એના થકી લોકો લોભ લાલચમાં આવીને ખોટી અફવાઓ ફેલાવીને પોતે કઈક પામવા માટે આવી ખોટી અફવાઓનો ફેલાવો કરે છે.
હા સાચું કીધું તો આવી બધી ખોટી સમસ્યા છે તો કોઈ પણ માહિતી પર વિશ્વાસ કર તા પેલા તેની તપાસ કરવી ખૂબ જ જરૂરી છે એટલે કોઈ પણ આવી મા હીતી આવે એના પર તુરંત ભરોસો નહીં કરવો જોઈએ અને સોશિયલ મીડિયા ઘણા ફાયદા પણ આપે છે પણ કેટલીક ખામીઓ પણ એમાં છે. જોઓ ને ફાયદા જોઈએ તો આપણે અ એમાં જો સૌથી મોટો તો લોકો સાથે જોડા જોડાયેલું રહેવું ભલે કોઈ દૂર હોય ગમે ત્યાં હોય વિદેશમાં હોય પણ આપણે એને સરળતાથીના અ સંપર્કમાં આપણે રહી શકીએ છીએ અને વિદ્યાર્થીઓ માટે પણ કેટલો ઉપયોગી છે અ બધા આ બધા ભણતરના જે વિડીયો હોય છે યુટ્યુબ હોય છે કા તો બીજા કોઈ પ્લેટફોર્મ પર એ લોકોને કોર્સ વગેરે બધા ઉપલબ્ધ હોય છે નહી?
હા તમે એકદમ સાચી વાત કરી. આજકાલ ઘરે બેઠા બેઠા સારું જે પણ શિક્ષણ મેળવવું હોય એ પણ આપણે શીખી શક કીએ છે જેમ કે યુટ્યુબ કયો કે કઈ પણ અલગ વેબસાઇટ પર શિક્ષણ માટે ઘણા બધા એવા ક્લાસીસ અવેલેબલ છે જેનાથી આપણે યોગ્ય અને સારું શિક્ષણ મેળવી શકીએ છીએ
હા અને ઘણા લોકો તો જો ને સોશિયલ મીડિયા દ્વારા પોતાનો વ્યવસાય પણ આગળ વધા રી રહ્યા છે આ જો નાના નાના વેપારીઓ હોય છે એ પણ એક મોટું પ્લેટફોર્મ બનાવી ગયું છે એ લોકોનું પણ કે એ લોકો ના પોતાના પ્રોડક્ટ હોય છે એ લોકોની વેબસાાઈટ બનાવે અને એના પર મૂકે તો એ પણ એક સારો એ લો કો માટે પણ છે અને ઘણા તો જો ને કલાકારો છે, ગાયકો છે. એ લોકો પણ પોતાની પ્રતિભા બતાવવામાં અને એ લોકોને પણ તક મળે છે ને ઇન્સ્ટાગ્રામ દ્વારા એ લોકો પણ કેવી સરસ સરસ રી રીલો બનાવી બનાવીને મૂકે છે.
હા એ વાત તો તમે સાચું સાચી કીધી આપડે લોકો મનોરં જન માટે જ સોશિયલ મીડિયા નો ખાલી ઉપયોગ નથી કરતા પણ સારી માહિતી અને કઈક અલગ નવું શીખવા માટે પણ સોશિયલ મીડિયા એટલું જ જરૂરી છે.
હા તમારી વાત સાચી છે. પણ હવે જોઈએ આપડે ગેરફાયદા ની વાત કરીએ તો આ જો બને સિક્કાની બે પહેલું હોય છે ફાયદા હોય ને અને કોઈ ખોટી વાત પણ હોય તો એ જો કેટલાક લોકો આપડે સોશિયલ મીડિયા પર ખૂબ સમય પસાર કરે છે તો એનાથી એ લોકોનો સમયનો બગાડ પણ કેટલો થતો જાય છે અને ઘણી વાર લોકો કલાકો સુધી વિડીયો જોતા રહે છે તો આમ ખોટું નથી.
હા ખરેખર આ એક ઉપયોગી જેટલું છે એટલું પણ ગેરફાયદા પણ આના જ છે આપડે જોતા હોય કે અત્યારે લોકો એટલા કનેક ક્ટેડ હોય છે સોશિયલ મીડિયામાં કે પોતાની ફેમિલીને ભૂલી જાય છે પોતાનો સમય જ્યાં અવ પસાર કરવાનો હોય એની જગ્યાએ ખોટી રીતે સમય વેડફે છે અને જે પોતાનું કામ કરવાનું હોય છે એ છોડીને અ જે બીજી ફાલતુની વસ્તુઓમાં એ લોકો સમય પસાર કરતા હોય છે.
સાચું કીધું ને એના કારણે એ લોકોના અભ્યાસ અને કામ પર પણ કેટલી અસર પડે છે. અને ક્યારેક લોકો બીજાના જીવન સાથે પોતાની સરખામણી પણ કરીને કેટલા પોતાને ડીમોટીવેટ કરી કેય છે કે બધા લોકોની આદત હોય ને કે પોતા નાનું થી નાનું પણ એ લોકો સોશિયલ મીડિયા પર મૂકે છે તો બીજા લોકો જોઈ અને એ લોકો એના સાથે સરખામણી કરે કે જો આ કેટલું જીવન સારું પસાર કરી રહી છેેકે રહ્યો છે. અને એનાથી એ લોકો નિરાશ થાય છે તો એવું પણ ના કરવું જોઈએ.
એ તમારી એકદમ સાચી વાત છે આજે લોકો સોશિયલ મીડિયા ના કારણે દેખા દેખી માં પોતાના જીવન સાથે બગાડ કરાઈ રહ્યા છે. અ જે ખરેખર ન થવું જો
હા અને. જો જે સોશિયલ મીડિયા પર જે બધા મૂકી રહ્યા છે તો એ લોકો ફક્ત પોતાનો સારો ભાગ. બતાવે છે ખોટો ભાગ થોડી ના બતાવતા હોય છે હવે એવું થોડ ના છે કે ચોવીસો કલાક ને ત્રણસો પાસઠ દિવસ એ લોકો લાઈફમાં બધું સારું સારું જ ચાલતું હશે. એ પણ તો જોવું જોઈએ ને તેથી છે ને વા હા. તેથી વાસ્તવિક જીવન અને સોશિયલ મીડિયા વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે.
એ તો તમે એકદમ સાચી વાત કરી લોકો સારી સારી પોસ્ટ કરીને જે અ
જે લોભ લાલચમાં લોકો પોતાના જે શું કેવાય કે પો તાનું જે કિંમતી સમય છે એ અ જે ઘરમાં સારી રીતે વી ઉતાવાની જગ્યા એ બીજાઓ ના ફોટાઓ અને એ જોઈને દેખા દેખી માં પોતાનું ઘરમાં જે ઝઘડાઓ અને બીજું કંઈ કરીને શું કહેવાય કે. લોકો પોતાના ઘરમાં જ મુશ્કેલીઓ ઉભી કર
સાચું કીધુંને આમ બધું છે ને નવા જે યુવાઓ છે ને એ લોકો પર ઘણો પ્રભાવ કરે છે જુઓ ને ઘણા યુવાઓ છે એ નવી માહિ તી ફેશન અને ટ્રેન્ડ ને સોશિયલ મીડિયા પરથી શીખે છે ને કે આ સોશિયલ મીડિયા પર વું આવ્યું છે તો ચાલો આપડે પણ એને અપનાવીએ પરંતુ તેનો ઉપયોગ મર્યાદિત હોવો જોઈએ નહી.
એ તમે એકદમ સાચી વાત. કરી આજકાલના યુવાઓને સોશિયલ મીડિયામાં ઘણી બધી ખોટી રીતે એનો ઉપયોગ ક રી રહ્યા છે ન શીખવાનું શીખી રહ્યા છે જે ખરેખર મર્યાદિત છે પણ એ બાળકોને ને આપડે બધે માતા પિતા એ પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી
સાચું. કીધું અને વધારે ઉપયોગથી સમયનો કેટલો બગાડ થઈ શકે છે એટલે તમે કીધું ને માતા પિત તાએ બાળકોને યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ અને બાળકોને છે ને ઓનલાઈન સુરક્ષા વિશે સમજાવવું જોઈએ.
હા, એકદમ વાત તમારી સાચી છે. એ વસ્તુની તકેદારી આપડે બધા એ રાખવી જોઈએ.
સાચું કીધું અને આ જો સોશિયલ મીડિયા છે એ ભવિષ્યમાં પણ એટલું જ મહત્વનું. વધશે. હાલો આવું કવું છું કે આપ. ભવિષ્યમાં જે સોશિયલ મીડિયાનું મહત્ત્વ એટલો જ વધશે કે પછી કંઈક ઓછો થશે તમને. શુ લાગે.
મને તો લાગે છે કે જેમ બને એમ અત્યારે લોકો સોશિયલ મીડિયામાં જ વધારે સમય પસાર કરે. એ છે એટલે આગળના સમયમાં. કદાચ અ સંબંધ પર અસર પડી શકે છે. પણ સોશિયલ મીડિયા નો વધુ પડતો ઉપયોગ થઈ રહ્યો છે ને આગળ પણ થશે જ.
સાચું કીધું જેવી રીતે આ ટેકનોલોજી નું. વિકાસ છે તેની સાથે સાથે એનો ઉપયોગ તો વધવાનો જ છે એટલે કદાચ. લોકો ના શિક્ષણ છે વ્યવસાય છે અને આ જો મનોરંજન છે તેની બધી. ભૂમિકાઓ વધુ મહત્વની બનશે આ. પરંતુ સાથે સાથે આપડે જવાબદારી પૂર્વક તેનો ઉપયોગ કરવો પણ ખૂબ જ જરૂરી છે. તો કહી શકાય કે સોશિયલ મીડિયા એક શક્તિશાળી સાધન તો છે જ બરોબર ને?
હા, એકદમ તમે સાચી વાત કરી.
હા, બોલો.
ખરેખર આપડે બધા એ અહ સોશિયલ મીડિયા પર મર્યાદ દી સમય પસાર કરવો જોઈએ અને શીખવા જેવી ઘણી બાબતો છે જે આપડે શીખવી જોઈએ ઘણી વાર આપડે સોશિયલ મીડિયા પર જોતા હોઈએ છીએ કે અહ મો ટિવેશન માટે પણ ઘણા બધા વિડીયો એ આવતા હોય છે જ્યાં આપડે મૂંઝવણ ભર્યા જે પ્રશ્નો હોય છે એનો પણ ઉકેલ એમાંથી મળી જતો હોય છે.
એકદમ સાચું કીધું એટલે છે ને તેનો ઉપયોગ કઈ રીતે કરવું તેના પર આપડે નિભર રહેવું જોઈએ. જો સમજદારીથી ઉપયોગ કરીએ તો ખૂબ જ લાભ દાયક બની શકે છે અને જો અતિશય ઉપયોગ કરીએ તો નુકસાન પણ થઈ શકે છે.
આ વાત તો તમારી એકદમ બરોબર છે. આપડે બધા એ જાણી જોઈને અહ ખોટી રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ ના કરવો જોઈએ અને સમજી વિચારીને એનો ઉપયોગ કરવો જોઈએ.
સાચી વાત છે. આ બાબતે છે ને જે યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો શો શિયલ મીડિયા વિકાસનું સાધન બને છે.
એ તો તમે એકદમ ખરી વાત કરી આજકાલના યુગમાં આપડે સો સીયલ મીડિયા થ્રુ જ આટલા બધા કનેક્ટ ટેડ રહી શકીએ છે. જોકે જોવા જઈએ તો પેલાના સમયમાં આટલા બધા લોકો દૂર હોવા છતાં કનેક્ટેડ નોતા પરસ્પર વાતો નોતા કરી શકતા. પણ આજકાલ સોશિયલ મીડિયાથી જ આપણડે આટલા બધા અહ લોકો દૂર દૂરથી પણ એક સાથે જોડાઈને વાતો કરી શકે છે.
એકદમ સાચું કીધું એટલે એના સોશિયલ મીડિયાનોો સારો ઉપયોગ કરીએ તો એનાથી આપણનું જ્ઞાન સંપર્ક અને કમાણી છે ત્રણ ક્ષેત્રે આપણને સારો ફાયદો થશે તો ચાલો આપ તમારી જોડે વાત કરીને મને ખૂબ જ આનંદ થયો અને નવી નવી માહિતી ઓ જાણવા મળી.
ભલે ત્યારે આવજો પછી આપડે વાતો કરીએ.
પછી વાત કરીએ ચાલો.
હા.